હલો બસ બસ મજામાં તમે?
મજામાં છે તમે હો. તમે કો હું ચાલે છે.
બસ મજામાં અમે બી તમે કયો?
હોય જ નહીં હું કરે છે તમે?
બે મિનિટ હે મારો અવાજ નથી આવતો બે મિનિટ. જોરમાં બોલ ને જરિક ક અવાજ નથી આવતો.
હલો.
હલો.
આજે આપડે કરીએ ફાર્મર પરથી વાતો ઓકે.
હા હા બોલોને.
હમ્મ તમાર પાહે છે?
છે ને પાંચ સાડા પાંચ વી છો વીગા જમીન છે.
એવું અમારી પાસે બી છ આઠ વિગા જમીન છે. હો આઠ એ આ
એવું છે એવું છે.
હું છે તમાર
તમારે અમારે ત્યાં કપાસ લગાવેલો છે કપાસ.
એવું અમાર એજ છે બાકી પપીતા છે અને બાકી કોટન એટલે કપાસ.
ના તોમાં બી કોટન જ છે અને બીજી જગ્યા શેરડી છે.
હા, એ બી છે.
હમ્મ હમ્મ. કઈ કઈ દવા લાખે છે તમે અત્યારે?
હવે અમે લાગે છે હા જે ખતર લાયા છે પપ્પા એ ડી એ પી વી એ પી લાયા છે એ ડીએપી પોતે જ.
એવું છે.
હમ્મ. હું બીજું
એટલે ડી એ પી ને એ બધું એટલે તમે ઓઘરાઈને લાખે કે પછી એમ જ?
એવું છે. મોટર કી.
મોટર કી, બરોબર.
એટલે કંઈ મોટર આવે એટલે કેટલા ની મલે છે એ મોટર?
એ આપડી પાણી મોટર નહીં આવતી પાણીની? એ ટંકી ભરવાની એ મોટર વાપરે છે આમ.
એવું છે. એટલે બધા આખા ખેતરમાં જત
હા. આખા ખેતરે ઈ
પહેલી નવી નળી આવે છે.
નળી છે ને એનામાં એક નળી કાઢ દે જે પછી આપણું પાણી આવે છે ને
હમ્મ. પાણી નું, હા, હા.
હા, હા, હા. પાઈપમાં જાય છે પછી એ ટાઈપ પાઈપમાં બધું પાણી બેસતા હોય છે અને એ પછી એ ડ્રીપરથી જાય છે.
એટલે ભેસકાવે છે એટલે તમે શું બોઈલાં ભેસકાવે?
ભેંસકાવે એટલે મિક્સ થાય છે.
મિક્સ થાય, હા, હા, હા એવું બોલો ને મિક્સ થાય.
હા એવું કાંઈ નથ તમે બોલો ભાઈ તમારે તેઈ કેવી ફાર્મિંગ થાય છે?
કંઈ નઈ અમે બી ખતર જ છોડીએ છીએ પેલું પોટેશ ને એ બધું કેલ્શિયમ ઓલું. પેલો કપાસ જીરીક લાલ પેલો રૂઈ જીરીક લાલ પડી જાય ની તેથી, ને દાંડી માં એટલે ઈ પોટેશને એવું બધું કેલ શિયમ છોડે છે નાઇટરેટ ને એ બધું. સ્પ્રે-સ્પ્રે માર દીધો છે આપણે દવા મારવાની દવા જ મારી દીધી છે દવા. એટલે બધું પેલું કચરું થઇ જાય છે ને ખેત
હા, હા, હા, એટલે મીરા એ કત્તર મારી.
એટલે મીરાય હા મીરાય ખતર બરા બર. તમને કેવી રીતે ખબર છે મીરા એ કતર
વાપરે છે તો.
એવું છે. એટલે તમે જ કરે છે કે તમારા પપ્પા કરે છે ખેતી?
ના અમાર પપ્પા કરે છે ખેતી.
તું નથી કર
ના, ના અમે નહીં.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ! હા અમે જ કરીએ. અમાર તો દાદા છે, તે દાદાજી તો થાય નહીં, એટલે અમને જ કરવું પડે ને ભાઈ.
એવું, હારું છે.
હમ્મ.
હું હે બીજું તમારા ખેતરમાં પછી?
બસ શાંતિ મસ્ત એકદમ બઢિયાં. લગાવીએ છીએ, પણ અત્યારે આ વર્ષ નથી લગાવ્યું, આ વર્ષ જીરીક બીજું કીક લગાવી દીધું છે.
એવું. મારું જ છેને પછી બીજું
હમ્મ.
ઓ ભાઈ બીજું બોલો તમે, કહે જ નહીં ભાઈ તમે બોલો ને. તમારી કે. એવું હવે તમારી લાઈટ વાઈટ નહી આવે ખેતરની?
લાઈટ વાાઈટ તો અમારે તો આપતા જ નથી એટલી વાર લગીને ત્રણ ની તો ચાર કલાક આપી સલા. લાઈટર નથી આપતો લેવો.
અમારું બી એજ છે ને ભાઈ.
એ જ નાટક છે. એટલે તો શેરડી માં પાણી નથી ભરાતું. શેરડી આખી સુકાઈ જાય છે. અને વરસાદ બી નથી પડતો અમારા.
હા એ બરોબર બોલે તો. વરસાદ આવી જશે ને તો પછી એ બને મોટર બંધ થઈ જશે.
હા એજ તો. વરસાદ આવી જાય ને મસ્ત. તો કામ થઈ જાય, શેરડી નનું બી કામ થઈ જાય, અને અમારું કામ થઈ જાય. કેમ કે શેરડી આખી સુંકાઈ જાય છે. પાણી નથી પોહચતું ત્યાં લાગીને ત્રણ કલાક લાઈટ આવે. ત્રણ કલાકમાં એક લાઈનમાં પાણી જાય. એક ચારી માં તો કેવી રીતે ભરાય પાણી. તો બીજી જગ્યાએ લાઈટ જતી રે તો શ કઈ જાય પછી ગાડી.
હા! એ બરોબર છે ને, અમારું બી એ છે, અમારી બી શેરડીમાં પાણી નહી જતું.
કેજ ને.
હમ બોલો તમે ભાઈ, કઈ ને ભાઈ એ છે. ફાર્મર નું એટલે ખેતી ન
હમ ટટેક્ટર ટુક્ટર છે કે ન ઘરે?
હા છે ને ત્રણ છે.
કયું છે?
એક જોિર છે, એક આપડો મિન્દ્રા છે, નોનુ મિસ્ટુ.
એવું છે, અમર ત તો કઈ નથી.
હમ લેવાનું છે, અત્યારે કયું સારું આવે અત્યારે. જઈન્ટન્ટરજ.
હ જો છે બધા સારા છે.
કુબટા કાબોટા બડા
ના કોબોટા નઈ લેવાનું. કોબોટો ને એનું ક્લચપેટ બહુ જાય છે ભાઈ.
એવું છે?
વર્ષમાં ત્રણ ચાર ક્લચપેટ જાય છે એની.
ના એ તો બહું ખર્ચો લાગે.
હા એ બહું ખર્ચો લાગી દે છે. આપડા આપડું સસ્ત મસ્ત જો. લઈ લેવાનું.
જોઈડ આપડું ફોર બાય ફોર સારું પડે ને. ફોર બાય ફોર લઈ તો.
હા! એ પચાસ એચપીમાં પચાસ કેટેગરીમાં ને.
હા! ફોર બાય ફોર બાય ફોર લઈ લે તો, એની માસીને ખાસી. અલા કેટલા બી કેટલા બી, કાદો કોરામાં ફરાવો કઈ થાય નહી.
હા! એ બી છે. ફોર બાય ફોર નો મેન્ટનસ કમી છે.
હમ ફોર બાય ફોર ને ઉપર મસ્ત એને મોડીફાઈડ કરને લઉન્ડ છે.
અમાર પાસે છે ને, ટુ વ્લ મેન્ટનસ બહૂં કો ઓછો છે હ.
ટુ બાય ફોર ને એસે ને?
ના. ટુ બાય ટુ છે.
ટુ બાય ટુ? હ ભાઈ ટુ બાય ટુ નથી આવતું. ટુ બાય ફોર આવે.
હા! એ જ છે એને પછી.
હમ! ટુ બાય ટુ નથી આવતું. ટુ બાય ફોર આવે.
હા! હમ બરોબર બોલે છે તમે.
હમ!
તમે ચલાવો છો કે નથી ચલાવતા?
હા ચલાવે છે. પણ એટલું બધું નહી ચલાવતા.
એવું છે. કેમ ગેરજ નથી આપતો એવું?
ના આપે છે. પણ અમે નહી બેહેતા.
એવું છે. તો શીખવા બીખવાનું નથી તમારું? સ્કૂલ માં બૂલમાં નથી જતી?
હા! જ જાય છે.
એવું છે. કઈ નહીં ભાઈ આપડે. ખેતી માં ઝાજુ છે ખેતી કરવાની મસ્ત પૈસા આવે.
ના એક બહાર જોબ કરીને કઈ.
કઈ ફાયદો જ નથી ભાઈ. એમ એમાં વીસે એક હજાર રૂપિયા મહિના કમાવ ને એન કરતા. અહીંયા જ કમાવો ને ભાઈ એટલા.
એ લોકોને સાંભળતું નહી. ઘરના જ બોલે છે. કે જોબ
તેજ તો. આ અહિયાયા કેટલાની પપીતા પાકી જાય તો, મસ્ત કામ થઈ જાય ને આપડું એમ.
હા!
હમ મરચા નથી લગયા તમે? મરચાં બી ચાલે. અમરતા અમરતા તો મરચા ભી બહુ લગાવે છે બહુ લોકો.
અમારે તો ત્રણ વીઘા છે અમારા.
તમે ક્યાંથી બોલો છો?
અમે નહી કઈ શકતા ભાઈ.
એવું છે?
હમ!
હમ હ હમ!
બોલો બીજું.
બસ કઈ નહી. આ બેઠા છે. લાાઈટ નથી લાાઈટ. આજે નથી આવવાની. કેમ કે કાલે દિવસની થઈ જશે. એક તારીખ છે ને એટલે
હમ.
બાર બેસા છે આજે નવરા.
હા!
બાકી તો ખેતર જવાનું. આમા તો દીપડા આવી ગયેલા છે. એટ બીક લાગે છે રે જવાની બી હમ દીપડા. લ બિબટિયા ક ને બિબટિયા કે દીપડાસુ કે.
હા એજ છે. દીપડા દીપડા
બહુ બધા થઇ ગેલા છે ત્રણ ચાર ત્રણ ત્રણ ચાર છે
હા એટલે તમે પેટી લઈ જવાનુ એટલે માચીશ એ માચીસ હોય ને તો માચીસ માચીસ
માચીસ થી ભાઈ નથી ડરતા એ લોકો માચીસ દૂર તારે કઈ નઈ માચીસ જીરિક વાર મા જરીક ઓલવાઈ જાય
ના માચીજ લઈ નઈ જવાનું કઈ તમાર હાથ માં હાથ બો હે એજ ચીલગલા પછી બીપત્યા હોય ને તો ભાગી જાય છે એમ
એવું છે તમારે ત્યાં આવે કે ની આવે
આવા છે ને પણે એટલા બધા નહીં છે
એવું છે અમર તા તો બહુ છે અલયા
એક બે દિવસ રહે છે ને એ બધું નાટી જાય છે પછી
રાત ના જ નીકળે છે બીજું કશે ની રાત ના નીક
ના અમારે તો એક બે દિવસ રહે છે અને પછી નાઠી જાય છે
એવું જો અમારા ત્રણ ચાર છે એક તો બચ્ચા વાલી માં છે
હા એ બી છે ને મારે તો એ એક જ આવે છે ખાલી એક બે આવે છે પછી બી બે ત્રણ દિવસ રે છે અને પછી ભાગી જાય છે એની ઘરે
એવું છે
હા એ
અલા ભાઈ અમાર ત્યા તો પહાડ અહીયા નજીક છે એટલે આવી જ જાય છે.
હા એ છે ને.
હમ.
હમ.
ગમે એટલું નાગડો નાહતા જ નથી સાલા.
એમને ભાગાડવાનો કોઈ પર્યાય જ હોય છે આપડે એટલે કઈ.
હા પિંજરા વન વિભાગને બી ફોન કર્યો છે તે લોકો બી આવતા નથી. એ લોકો કે કે તું ફોટા ફોટા પાડીને મોકલો ફોટા પાડવા જઈએ એટલે એટલી વાર માં હમલો કરી દેશે એ લોકો તો ક્યાં ફોટા એ લોકો ના ફોટા થોડી પાડવાને એક માણસ ને બીક તો લાગે ને હમભે બીપયો આપડે દીપોડો આવી જાય હાંભે તો પેલો માણ કઈ ફોટો પાડે કે હા ઠોક મારીને જેવી વાત કરે છે એ લોકો ભી
હા
તે જ તો એ લોકો કે છે એ એ લોકો કે છે કે ફોટો મુક મોકલો અમને તો ફોટો કેવી રીતે મોકલિયે ભાઈ
હા ના એમને ખબર નહિ
એ લોકોને પંજાનો નિશાન પંજાનો ફોટો પંજાનો ફોટો મોકલે લો એ લોકો કે ફોટો લાગશે
હા ચાલ એજ છે ને ભાઈ
તે તો.
ચાલશે ચાલશે ચાલો પછી વાત કરીએ આપડે ટાઈમ પતી ગયો.
શું કેવું છે ભાઈ ચાલ છે આપડા.